એમ છે પછી ફોન કર્યો.
હા બ બરાબર જ છે. સાચું કહું તો આ કોરોનાને કારણે ઘરની બહાર નીકળવાનું જ બંધ થઈ ગયો છે. એટલે વિચાર્યું કે તને ફોન કરીને હાલચાલ પૂછી લઉં. તારા ત્યાં બધું બરાબર છે ને?
છે પણ પેપર ન્યૂઝ જોઈને બહુ બીક લાગે છે રોજ આટલા બધા કેસ આવે છે હોસ્પિટલોમાં જગ્યા નથી તે જોયું પેલી ગાઈડ હેડલાઇન ફરી બદલાય છે.
હા મેં પણ વાંચ્યું છે હવે તો માસ્ક વગર બહાર નીકળવું એટલે જોખમને આમંત્રણ આપવાનું છે. એવું છે, મારે કાલે શાકભાજી લેવા જવું પડ્યું હતું, તો વિશ્વાસ નહીં કરે, પણ મેં. બે માસ્ક પહેર્યા હત અને સાથે, સેનેટાાઈઝરની આખી બોટલ રાખી હતી.
સાચી વાત છે. મેં તો સાંભળ્યું છે કે આ નવો વેરિયન્ટ બહુ ઝડપથી ફેલાય છે. અમારા સોસાયટીમાં પણ બે ઘર કોવ કોવરટાાઈન થઈ ગયા છે. બિચારા નાના છોકરાઓને તો ઘરની બહાર રમવા પણ નથી જવા દેતા.
અરે હા, બાળકો અને વડીલોનું તો ખાસ ધ્યાન રાખવું પડે. એમાં કે, મારા મમ્મી પપ્પાને તો. કડક સૂચના આપ. આપ દીધી છે કે, ગમે તે થાય ઘરની બહાર ડગલું પણ નથી મૂકવાનું આપડે યુવાન છીએ ને, તો સહન કરી લઈ પણ એમના પ્રતિકારક શક્તિ ઓ છી હોય ને.
હા, એ વાત તારી સો ટકા સાચી છે. આ બધું ક્યારે પતશે, એ સમજાતું નથી. ઓફિસનું કામ પણ હવે ઘરેથી જ કરવું પડે છે. પેલા એમ થતું કે ઘરેથી કામ કરવાની મજા આવશે, પણ હવે તો કંટાળો આવે છે. આખો દિવસ સ્ક્રીન ના સામે બેસી. રહેવાનું.
મને પણ એવું થાય છે. પણ અત્યારે જીવ બચાવવો એ જ મોટી વાત છે ને તે ન બંને ડોઝ લઈ લીધા છે.
હા ગયા મહિને જ બીજા ડોઝ લીધા થોડો તાવ આવ્યો હતો તો પણ પછી બરાબર થઈ ગયું હતું. તે લીધુ
હા મેં પણ લીધી છે વેક્સિન. વેક્સિન લીધી હોય તો થોડી હિંમત રહે છે ને કે કદાચ ચેપ લાગે તો પણ ગંભીર હાલત ના થાય અત્યારે તો ઉકાળો પીવાની અને ગરમ પાણીની ખાસ જરૂરી છે.
ચોક્કસ કુદરતી ઉપચાર અત્યારે સૌથી બેસ્ટ છે ચાલ અત્યારે સાચવજે તારું અને ઘરના બધા નું ધ્યાન રાખજે અને સાચું કહું તો આ તો લોકડાઉનને તો જિંદગી આખી બદલી નાખી છે પેલા આપણે બહાર ફરવા જ સાથે બેસીને નાસ્તો કરતા પણ હવે તો આ દિવાલો વચ્ચે જ આખો દિવસ નીકળી જાય છે
હા. અને સૌથી મોટું ફેરફાર તો આ ઓનલાઈન ક્લાસમાં આવ્યો છે પેલા કોલેજ જઈને મિત્રો સાથે બેન્ચ પર બેસીને ભણાવવાની મજા આવતી ભણવાની ને હવે તો લેપટોપ કે મોબાઈલ સ્ક્રીન પર નથી. આવતી.
સાચી વાત છે ઓનલાઈન ક્લાસમાં તો ક્યારેક નેટવર્ક જતું રહે તો ક્યારેક સર શું બોલે છે એ સ સ સંભળાતું નથી અને મને તો સૌથી વધુ કંટાળો અસાઈનમેન્ટ લખવામાં આવે છે ઘરે બેઠા બેઠા આખો દિવસ બસ લખ જ. કરવાનું.
અને પેલી ગ્રુપ. ડિસ્કસનું છે. પેલા આપડે લાયબ્રેરીમાં. બેસીને પ્રોજેક્ટ બનાવતા. હવે તો વોટ્સપ પર જ બધું મેસેજ કરીને પ. પડેું રુ મને તો લાગે છે કે આપ. આપણી સોશલ લાઈફ. સાવ ખતમ થઈ ગઈ છે.
હા અને આ લોકડાઉનમાં તો શરૂઆતમાં નવું નવું લાગતું હતું કે રસોઈમાં કંઈક નવું બનાવીએ પણ હવે તો ઘરકામ ઘરકામ અને ભણતર વચ્ચે સમય જ નથી મળતો તારી મમ્મી તો. ઘરકામમાં બહુ મદદ કરવી પડતી હશે ને.
હા કામ તો વધી જ ગયું છે પણ એક રીતે જોઈએ તો આ લો લોકડાઉના આપણને પરિવાર સાથે સમય વિતાવવાનો તક પળ આપી છે પેલા તો બધા પોતપોતાના કામમાં વ્યસ્ત રહેતા હતા હવે સાંજ સાથે બેસીને જૂની વાતો કરીએ.
એ તો છે જ પણ પેલી પરીક્ષાઓનું શું તને લાગે છે કે આ વખતે પણ ઓનલાઈન જ લવાશે મને તો ડર લાગે છે કે જો ઓનલાઈન પરીક્ષા લેવાય તો આપડી તૈયારી કેટલી છે એ ખબર પડી જશે.
હા હા એ તો ઓનલાઈન તો આપડે ગમે તેમ કરીને મેનેજ કરી લઈએ પણ જો રૂબરૂ જવાનું આવ્યું ને તો બધાના અસલી રંગ દેખ કઈ જઈ અત્યારે તો આરોગ્ય સાચવું એ જ પહેલું પ્રાથમિકતા છે. કોરોના કેસ તો ઘટશે તો જ કઈક સારું થશે.
સાતી વ સાચી વાત છે આપણે તો પ્રથમ જો કરી શકીએ આ વાયરસ જલ્દી જાય અને આપણે ફરી પેલાની જેમ બી બિંદાસ ફરી શકીએ અને એ સમાચાર જોયું પેલા મોટી સિવિલ હોસ્પિટલની બહાર તો એમ્બ્યુલન્સની લાંબી લાાઈન લાગી છે વિચાર કરીને જ ધ્રુજાટી છૂટી જાય છે કે લોકો કેવી પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યા હશે.
હા મેં પણ એ વિડિયો જ જોયું સૌથી વધુ દુઃખ તો એ વાતનું થાય છે કે સ્વજનો પોતાના માણસોને છેલ્લા સમયે મળી પણ નહી શકતા આ વાયરસ તો માનવ તાની કસોટી કરી રહ્યા છે એ એવું લાગે છે કે મારા પડોશમાં એ ક અંકલ એડમિટ હતા ને તેમના ઓક્સિજન માટે કેટલી દોડધામ કરવી પડી.
સાચે જ ઓક્સિજન અને ઇન્જેક્શનની જે અછત સર્જાઈ હતી ને એ જોઈને તો એમ લાગે છે કે, આપડે કુદરત સામે કેટલા લાચાર છીએ. પણ, એક વાત સારી છે કે આ મુશ્કેલ સમયમાં ઘણા અજાણ્યા લોકો પણ એકબીજાની મદદ કરવા આગળ આવ્યા છે. કોઈ ટિફિન સેવા આપે છે, તો કોઈ હોસ્પિટલમાં બેડ શોધવામાં મદદ કરે છે.
એ જ તો આપડી સંસ્કૃતિની સુંદરતા છે. પણ તને નથી લાગ તુ કે, લોકો હજુ પણ બેદરકાર છે. કાલે મેં જોયું કે બ જારમાં અડધા લોકો એ માસ્ ક નાક નીચે પહેર્યા હતા. જો આપડે જ નઈ સમજીએ તો ત્રી જી લેર આવાની જ છે.
તારી વાત તો સો ટકા સાચી છે. વેક્સિન લીધા વગર પણ સાચચેતી જ તો રાખવી જ પડે. ઘણા લોકો એમ સમજે છે કે, ર રસી લઈ લીધી એટલે હવે કોરોના નહી થાય. પણ, એવું નથી રસી તો ફક્ત આપણને ગંભીર બીમારીથી બચાવે છે ને.
ચોક્કસ. અને પેલી ર સીકરણ ની પ્રક્રિયા પણ હવે તો સરળ થઈ ગઈ છે. પેલા તો સ્લોટ બુક કરવામાં કેટલી મા થાકૂટ થતી હતી. મેં તો આ વખતે મારા દાદાને પણ બૂસ્ટર ડોઝ આપ અપાવી દીધા છે.
બઉુ સારું કર્યું. ધર્ગ અ ધરડા લોક ઘરડા લોકોની તો સુરક્ષા સૌથી પહેલા હોવી જોઈએ. અરે હા, તે સાંભળ્યું આપણી કોલેજ કદાચ આવતા મહિનાની પ્રેક્ટિકલ કામ માટે થોડા દિવસો ખુલી મૂકવાની છે. પણ તો ડર લાગે છે કે, ત્યાં ભીડ થશે તો શું થશે?
જો પ્રોટોકોલ બરાબર પાડવામાં આવે ને તો કાંઈ વાનધો નથી. પણ સાચું કંવ ને, તો મને હવે ઘરેથી ભણવામાં આદત પડી ગઈ છે ને તો સવારે વેલા ઉઠીને બસ પકડવાની છે. દોડધામ હતી ને એ અત્યારે યાત કરી તો નવાય લાગે છે.
હા, હા, એ તો છે જ. પણ પેલી કેન્ટીનની ચા અને મિત્રો સાથેની મસ્તી એ બધું મિસ કરું છું. આ ફોન પર વાત કરવામાં ગમે તેટલો સમય કાઢીએ પણ રૂબરૂ મળવાની વાત જ કઈક અલગ હોય.
સાચી વાત છે. ચાલ હવે મમ્મી જમવા માટે બોલાવે છે.
હા અને તે પેલા અંજલીના લગ્ન ની વાત સાંભળી, બિચારી એ કેટલા આરામથી તૈયારી કરી હતી પણ એ કોરોનાના નવા નિયમોના કારણે તે ફક્ત પચાસ જ લોકોને બોલાવી શકશે.
હા, મને બી બો દુઃખ થયું છે જાણીને, પેલા તો હજારો લોકોની ભીડ હત તી ધામધૂમથી લગ્ન થ તા પણ હવે તો બધું સાવ સાદગીથી પતાવું પડે છે. મેં સાંભળું છું કે એમને તો કેન્ટરિંગ અને હોલનું બુકિંગ પણ કેન્સલ કરાવું પડ્યું.
સાચું છે, આમાં આર્થિક નુકસાન તો થાયજ છે, પણ જે ખુશીઓ વેચવાની હતી એમાં પણ મોટા ઘટાડો થઈ ગયો છે. મારે પણ એના લગ્નમાં જઈને નવી સાડી પહેરવી હતી, પણ હવે તો ઓનલાઈન જ આશીર્વાદ આપ વા પડશે.
અરે એ તો ઝૂમ પર લગ્ન જોવાના દિવસો આવ્યા છે, પણ એક રીતે જોઈને તો આમાં ખોટા ખર્ચા બચી ગયા છે. લોકો હવે સમજી રહ્યા છે કે દેખાડા કરતા સંબંધો બોવ મેહ તો નો છેે.
હા, એ વાતમાં દમ છે, પણ તને નથી લાગતું કે આ બધું જોઈને ક્યારેક મને બહુ ઉદાસ થઈ જાય છે, સતત નકારાત્મક સમાચારો, ઓક્સિજનની અછત કે લોકોની મૃત્યુના આંકડા જોઈને રાત્રે ઊંઘ પણ નથી આવતી તી
તદ્દન સાચી વાત છે તારી, પણ મને પણ આવુંજ થતું હતું એટલે મેં તો હવે ન્યૂઝ જોવાનું જ બંધ કરી દીધું છે. એના બદલે તો થોડીક વાર યો યોગા કરું છું અથવા કોઈ સારી પુસ્તક વાંચું છું, માનસિક સ્વાસ્થ સાચ હું પડે એટલું જ જરૂરી છે, જેટલું શારીરિક સ્વાસ્થ્ય.
તે બહુ સારું કર્યું, મારે પણ હવે એવું જ કરવું પડશે. અરે હા આપડી કોલેજની પેલી એક્ઝામ્સ વિશે કઈ અપડેટ છે, પેલા હિસાબી વિષયો અઉન્ટિંગ તો રૂબરૂ સમજાવ્યા વગર બહુ અઘરા પડે છે.
હા, મને પણ એજ ટેન્શન છે. ઓનલાઈન લેક્ચરમાં સર સમજાવે તો છે, પણ જયારે દાખલા ગણવા બેસે ને ત્યારે કઈ ન ભૂલી જાય. તો મને લાગે છે કે આ વખતે રિઝલ્ટ પણ અસર પડશે.
પણ ચાલ ત્યારે તો બસ એકજ આશા છે કે આ બધું જલ્દી સામાન્ય થઈ જાય. મને તો બોવ ઈચ્છા છે કે આપડે બધા મિત્રો ફરી એકવાર પેલા આપણા ફેવરેટ રેસ્ટોરન્ટમાં જઈને મસ્તી કરીને પેલી ગરમા ગરમ ચા પીએ.
ચોક્કસ એક દિવસ. સો તો જલ્દી આવશે બસ આપડે અત્યારે ધીરજ રાખીએ
હા, ચાલ હવે તો ફોન પછી આપડે વાત કરીશું.
હા
તને અ અને તમાર ફેમિલી નું તારું ધ્યાન રાખજે
હા હા કશું તારું બી ધ્યાન રાખજે
સારું